હા નમસ્તે બેહેન.
નમસ્તે મેમ જય શ્રી કૃષ-
જય શ્રી કૃષ્ણ કેમ છે?
બસ મઝામ તમે.
માજામાં છુ હું ઘણા દિવસથી મ યાદ કર્યા છે ને.
હા હાા. આ આઈજશે ને હવે
હા અવાજ તો આઈ રહી છે પણ ધીમે ધીમે આવી છે.
હા બે ઠીક છે હા ઠીક છે હેને.
હમ. જમવાનું ખાય છે.
હા. જમવાનું અવે બેઠી મે હા તો એ છે હા જવા ગ પલી તો ફોન વાતાર કરું કઈ કર કામ
હા સાચી બેહેન મેરી પિર મે હ ગવા ગવાને આઈ ગય છે જો મારા મમ્મી ને મેને એટલે ઘુમવાને આવ છે ને અટલી થોડી દેર બેટા છે અમે થોડી દેર પાક ઘરે જઈ છે થોડી દેર મળવાને બેઠા થોડી દેર સમ મલવારું મળે છે ને,
હા હ એ પ્રોગ્રામમાંથી
નહી ન પ્રોગ્રામ કોન છે છે એ મોરી ફોમ મેને
હમ્મ હોર્સ ફોરમ હે મોરે.
હમ્મ હમ્મ
હમ્મ તો હોર્સ રાઈડિંગ કરવા મળે છે
હમ્મ ને તમારે ઘણા રાજી લઈ જ હશે
અ સ બાળ ફોર્મ પે ચાલો ફોર્મ પે ચાલ જન ચાલીને હો બેટ છેન કોઈ એ ફોટું ખીંચી પડાવણીય છે. ફોટું ફોટું પડાવણ ને
હા!
હમ્મ, ઘણો શોખ છે, ને સને મજા આવે છે એમ
સાચીરે હમ્મ! એ હોર્સ રાઈડિંગ વગેરે પણ
હા, થોડો બારીશનો વરસાદ રો મોસમયોશે ને તો હરિયાળુ હરિયાલુ સબછો સરસ લાગે છે ને, હા, તો સબનેટક ખુબ ગમે છે
હા હા! ફ્રેશ જાય આપણી પૂર્ણ દિવસ ઘરામાં કામ કર સસરા પણ કામ કરો જો મા તોું કમી જાય.
હા સાચ બેન.
એક આપણે લાઈફ થડ. તો તો એક નવીન પ્રકાર પા આ બેયરી છે ને
તો એ ર છે પણ ધીમે ગણી આવે તો મતલબ થોડોક ખૂણ આવે કમે
અચ્છા અને આવા તો મારે તમે ફૂલ કીધી
અબ ઠીક ઠીક કર ર આપ થોડો જોર બોલલો હી તો સહી આવે
હા હા હા હા! સહી હા કઈ નહી. બાકી
હમ્મ! બાકી શું કરો છે,
સવારે ઉઠરા બાળકોને સ્કૂલ વગડવા જોઈ ત્યારે. એના રવાના કીધાસ્કૂલ વગેરે મેલ્યા અને હો, આપણોરાનો કામ કીધું રોટલા સબ્જી વગેરા ભણને ઝાડુ પોચા પીધા આપડ્યા દુકડ્યા આપે ને,
હા હા! ખુબ સરસ મય બેન આ હા આપ ધુબડિયા એ કામ કીધ ઘુમનયા બાર એ નીકળ્યા ઘુમને અમે પાછો થોડી દેર ઘરે જઈઓ પછ વા બટે એ બહાર નનીળ્યા ઘરં કઈ હૈ વા બહાર ના થોડે સમલવા. નોર્મલી છે અને થોડાોક. મળલો તો સભર થોડું સંબંધ મજબૂત હોવે છે ને.
હમ! સાચી છે.
હમ!
આપણો પરિવાર દેખું આપણા પરિવાર છે ને.
હા, સાચી ને પરિવાર તો જીવનનો આધાર છે ને.
હમ પરિવારોમાં તો એવું જ છે ને. કે આપણે સુખ દુખ આપણે કઈ કામકાજને હેલ્પ કરાવે તો. આપે કઈ સાચી રે હમ.
સાચી.
ન વણર ભી કઈ કામ પડે તો આપ વણર સાથે રહો કામ કરો હસી મત. ટાઈમ ટમ પાસ કરું તો એકદમ માઇન્ડ દો આપને ફ્રેશ ભેચાય.
સાચી વાત એ બેની.
હા! ને આજકલ તો દેખો ના વ્યા શાદી રાતી જોગા વગેરા પરસાદી આવે. વગેરા કઈ બી હોય ન તો વને માટે તો દેખો વનમાંથી મેળવાને મેેલે પરિવાર માટે હે કે નહીં?
છે ને બાકી તો સબ આપા આપા આપણે જિંદગીમેં જિંદગીમેં બીજી હોય જાઈને
હમ હમ
સબ વ્યસ્ત રે આજકલ તો સબ આપ આપરી ઓક કઈ પ્રૂફ પ્રોગ્રામ વે તો ઊણી મેં સબ જણા એક હાથે મલે છે ને?
હમ હમ હમ
હમ ઓર સબ એક હાથે મલે તો મતલબ આપણે પરંપરા, રીતિ રિવાજ, આપણ સંસ્કૃતિ કોઈ વાત વે તો આ સંસ્કૃતિ બરગદ રેન? .
હા એ સરસ વાત કઈ તમે ને એ દખો આજકલ કે બાળકોને ને કઈ ખબર નથી પડતી કે અ ને મોટાનું કી કણ રિસ્પેક્ટ કી કણ નું બોલાચાલા કરા આપણે આપણી સંસ્કૃતિ કઈ હે પુરાના ઈ લોકો આપણે જો ઇતિહાસ હો જો વો તો અલગ છે. પણ આજકલની જનરેશનને ઇતિહાસ તો કોઈ જાણે એ નથી.
સચી વાત એ
હમ
ઇતિહાસમાં કોઈ જણવાની જ હવે એને રીતિ રિવાજ મેં બી એત્રરો ઈ ધ્યાન ની દે. કે ઠીકે આપણ ચાલ રો બી ચાલ રો ઠીક એ
હમ મેં દેખો મો અત્યારો નો કહીએ કે પેલાને સબ ખબર હતી આપણે ઇતિહાસ વગેરા સંસ્કૃતિ વગેરા રીતિ રિવાજ વગેરે સબ ને હવે આપણે આપને થોડું ઘણું જનરેશનને પતો હૈ પણ આપને આવવા વાળી પેઢીને ને આપણે બાળકોને કઈ ખબર નથી પડસે.
સાચી વાત હે.
હમ તો ઈ એ કહીએે કે આપને સંસ્કૃતિ બાંધીને હાલની પડે થોડું થોડું દેખો સમજાણો પડે અને બાળકોને કે શીખાણો પડે કે અ હે કે નહીં?
યે સબ દેખો જરૂરી ની હે કે સબ સંસ્કૃતિ સબ રીતિ રિવાજ સબ હે અ હહ આ મતલબ સંપ્ર હા સહી સચી કહી તમે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
સબ જગહ દેખો હર અલગ અલગ કામ હે, અલગ અલગ સંસ્કૃતિ, અલગ વે અ છે અલગ અલગ જો આપણે સ્ટેટ વે જો અલ અલગ અલગ સબ પ્રકારની
હા સાચી વાતે .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
ઓર તમે કઈ ગમે છે?
બસ કઈ નથી ગમે છે. યે મેં તમરા મેં બેઠી થઇ ગઈ છું. જો આ ટેમપાસ કરવું છું. બાકી કઈ નથી .
સચી વાતે
હમ્મ
બાકી તમારે વ તો દેખો ચરકલા કિતા બોલી જશે પડ.
હા, સાચી મેં કઈ વાર કે્યું ને ફોરમ પર ઘુમવાના આવ છે ને. તો ફોરન પે હરિયાળલી હૈ ને જીવ જંતુ એ સબ બોલે છે ને.
હમ કેટલો સરસ લાગે ને.
હા ઘણું સરસ લાગે.
હમ, એ આપણા સિટી માં. સિટી માં આપણે હમણાં મળે નથી.
હા, નિ મળે છે.
હમ્મ બાકી હોર્સ રાઈડિંગ તને સરસ લાગે છે.
હા, મને તો ઘણું શોખ છે, હોર્સ રાઈડિંગતો ઘણું સરસ લાગે મને તો. હા, મેં તો ખુદ કરું છે, મેં તો મારે તો કઈક હોર્સ વગેરા ઠેઠ મતલબ ઓછાલૂમ હે તો મને તો ઠેઠ પસંદી જ છે. તમે તો હને શાદી નની મારે શાદી. દ નવી વટ પે લ ભી મ હર્સ દ બેટ તઈસ્તા. તો અ બી અ તો બડો ફાર્મ ભીધો હોસરો. તો મતલબ હોર શ્રોત મને શ મારી. જિંદગી મે હમેશા મણગરમાં હોશ રએ. મતલબ પરંપરા પરંપરાઓશી રહ્યા હો. તો મારા દાદાજી રાખતા દાદાજી પાપા રાખે. પાપા મારા ભાઈ રાખે સબ રાખે પાપા પાપા તો અ બેી મતલબ ઘણો શો હો પાપાને. તો મારા ભાઈને. સમને શોકે શો છેશે તેવા. ચાલ જરૂરી.
હા, સહી સચી દેતા મે હો. એ દખો છોટે છોટે શખ તો આપણે ભી સામે હે કે ન.
સાચી બેન.
હમ્મ એક્સપીરયન્સ મલે કઈ નું કઈ નવા શીકવા મળે આપ હીક ને.
સાચી વાત એ હ હોર્સ તો મતલબ કે આપણે. અ એક સંસ્કૃતિ બન ગઈ એ.
હમ્મ
ઇતિહાસ મે દેખો મહારાણા પ્રતાપ નહા તો ઇતિહાસ માં કેરુ મહારાણા પ્રતાપને છે તો રાજપૂતોમાં હોર્સ તો રે પહેલી થા આગે પેલી કસી ગાડીઓવે ત એક જ.
ઠીક હે જય શ્રી કૃષ્ણ થો સરસ લાગુ હું.
હા ઠીક.